હા હા બોલો.
હા, તમને મારો અવાજ સંભળાય છે?
હા, સંભળાય છે કેમ છો લાલા?
બસ સારું છે. વરસાદની રાહ જોઈએ છીએ, ગરમી બહુ લાગે છે.
હા અમારે અતાર વરસાદ જ પડે છે.
હ એવું છે, વરસાદ આવે તો ઘણું સારું લાગે હો.
હા, અમારે બવ ગરમી હતી પ છી અત્યારે સારું છે.
હમ્મ તો વરસાદ ને તો તમે ગરમ ગરમ ભજીયા ખાધા હશે આજે તો.
હા, ભજીયા ખાધા અને જોડે ચા બનાઈ.
હમ્મ બરાબર.
હ પછી હ. અતાર તો જો હું બહાર હતી ને વરસાદ આયો. એટલે બધા પાણી ભરાય જાયને પેલા નીકડી ગઈ તી ઘરે જવા.
હા વરસાદમાં તો પણ એ થાય કે ભાઈ બધી જગ્યા એ નીચાણ વાળી જગ્યાઓમાં પાણી ભરાઈ જાય ગટરો કોઈ સાફ ના હોય તો એ બધું એના લીધે બધું ગંદકી ગંદકી થઈ જાય પણ વરસાદ આવે તો વરસાદનીરા જોવાની સારી લાગે વરસાદ આવે તો ઠંડક પણ થઈ જાય. અને ગરમી જે શરીર માં બધી વતી હોય તો ઓછું થઈ જાય. અને ખેડૂતો માટે તો ઘણું જ સારું. વરસાદ આવે એટલે એમના માટે તો આમ ભગવાન જાતે આ્યા હોય એવું એ લોકોને લાગે કે ભાઈ અમારી માટે વરસાદ મોકલ્યો એ લોકો તો વરસાદ ની રાહ જોતા હોય.
હા. અમારે તો અહી વરસાદમાં પેલું હા મ કઈને બધું મળે
હા સિકલી મકાઈ મળે હા બરાબર છે.
એમનેવું મળે બીજું બધું ભી આમ
દરેક જગ્યા હમ
બોલો.
દરેક જગ્યાએ આમ વરસાદ પડતો હોય તો ગરમ ગરમ ચા બનતી હોય. ભજીયા બનતા હોય મેથી ના ભજીયા બને. મેથી ના ગોટા બને બટાકાની પુરી બને. ઢેબ્રી બને
હા
અને એની સાથે મસ્ત સરસ ચા હોય રજવાડી તો વરસાદ નો આનંદ લેવાની બહુ જ મજા મજા આવે.
હા તો સાચી વાત તમારી
હમ હા હા વરસાદમાં વાવાની પંદડવા પણ પાણી ભરાઈ જાય થોડા વાહનો પાછા બંધ પડી જાય
હા એ એ છે પણ છો કે વાહનો બગડી જાય પછી રસ્તાઓ બધા બગડી જાય ખાડા પડી જાય બધું હોય
વાહનો બધા ખેંચીને જાતે લાવવા પડે બંધ પડી જાય પાણી તો વરસાદમાં એ બધું વધારે ટ્રાફિક જામ થઈ જાય રસ્તા પર પાણી આવ
હા
ઘણું બધું થાય
હમ બોલો તમારે જો વરસાદ નથી આવે
ના અમારે વરસાદ હજી નથી આવ્યો આવશે છાંટ આવે આવે કોક કોક વાર આવી જાય તો આવી જાય પછી ના આવે તો ના હવે લાગે છે તો શું કારણ કે ઠંડો વાયરો આવે છે
હા અમારે અમારે પણ બહુ જ ગરમી હતી તો આજે સાંજે હમણાં જ આયો વરસાદ
આ વખતે વધારે લેટ છે બસ
અને ગરમી પણ કેટલી બધી છે જુઓ ને
હા ગરમી તો ખરી
ગ્લા
ગરમી સારું થય થોડો વરસાદ આવે તો થોડું આમ ઠંડક રે
થોડા દિવસ પડે ને તો બાકી તો મીટલા
હા
હા તો ખબર ના પ
હા તમારે બોલો તમને ભાવે એમ વરસાદ બધું મકાઈ ને બધું ખાવાનું
એ તો સારી લાગે
હા બોલો
પેલા તમે કેવા ભજીયા બનાવતા આવડે તમને
બધા જ આવડે મીઠી ના આવડે ની પૂરી બનાવા આવડે ડુંગરી હના
મેથી ના ગોટા કેવી રીતે બનાવાના?
બાજી લાવીને ઝીણી જેણી સમારે એ પછી એનામાં ચણા નો લોટ નાખ લસણ લસણ ખાતા હોય તો લતો લે તો નહી તો મીઠું હારું ને મરચાના ટુકડા એ બધું નાખીને બનાવે તો છે જેની અંદર તમારે ભીંડી નાખવી ને કઈ
હા પેલા દાબડા બનાવતા આવડે તમને.
હા. એ બી બનાવતા પણ અમે લસણ ના ડાબડા પેલા ડાબડા નહી બનાવ એમાં બી સા એ ના દાબડામાં તો ચણા નો લોડ શેકી અને એની અંદર બધો મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો થોડી ખાંડ. લીંબુ એ બધું નાખીને મસાલો ભરી
હા એ પણ સારું લાગે.
અને પછી એ એક બટાકા નીચી આ ચીપ્સ કરીને એના ઉપર ચોપડી દઈએ. ચૂપડી ને પછી ચુંપડી રેલ પછી એના ઉપર બીજું બટાકું મૂકીને બટાકાનું જે ખીરું બનાવે એને એની અંદર હા. તો એ ડાબડા ભજીયા બની જાય પછી ડુંગળી ના ભજીયા બન્યા પાલક ના ભજીયા બન્યા. બધા અલગ અલગ પકોડા બનાવે તો સારું લાગે પછી.
હા પછી હા એ પણ પછી ઓલું આપડે ચીઝ કોન બનાવતા આવડે તમને.
હા એ પણ બનાવું.
ચીજ વાળી મકાઈ અંદર બાફેલી હોય અંદર બધું નાખે.
હમ એની અંદર એના એની અંદર બટાકા ને એ માવું કરી ને એની અંદર ચી ચીઝ મૂકી દઉં.
હા મારા મમ્મી ને બહુ ભાવે મકાઈ તે એક જાત ને આવું વરસાદ પડે ને તો એ એ એવું બનાવે મકાઈ બાફી દે અંદર હા મીઠું પ પછી મરચું પછી ચીઝ નાખે બટર નાખે.
મકાઈની તો ઘણી બની વાનગીઓ બને છે.
હા એ મકાઈ ના ભજીયા બી હોય છે ને.
હા. હા એ પણ બંને પણ માંગ વધતા તારે શીખેલી પણ સારી લાવે ને બાફેરી હોયંદ બધું મસલે નાખીને ખાવાની મજા આવે.
હા પછી મેગી પણ મજા આવે વરસાદ આવ્યો હોય. ગરમ ગરમ સૂપ પીવાનું મજા આવે.
સૂપ પીવાની પણ મજા આવે શરદી ના થાય. ગંદકી બહુ થઇ જાય આજુબાજુ પણ વર વરસાદ આવે એવી મચ્છર પણ બો થાય. અને મચ્છર
હમ્મ. માછાલ તો બો થઇ જાય પછી જીવડાઓ પણ આવે ને નાના નાના.
હા જીવડા પણ આવે મચ્છર પણ આવે. અને પછી આપડે રસોઈ બનાવતા હોય તો જીવડા વાળા. હોય એ બધા એટલા બધા આવે નહિ અને રાત્રે બધા આવે એ અને સવારે જુઓ તો બધી પ પંખો ખરી ગય એ બધી જીવાતા હોય.
પછી પેલા પેલો. ઝાડની ડાળકીઓ પણ આમ વધુ વરસાદ આવે ધોધમાર.
અ પવન કુલકા પવન. પડી જાય હ.
હા તમે વાર સાંજ આવે તો શું થતું.
બસ હ જ બેસી રહેવું પડે ક્યાથી ક બહાર. તોું નીકળ.
હા એ તો છે.
બાર નાા ઘરમાં બેસી રહ્યું પણ એ બંધ થાય એની રા. પણ જો બંધ થાઈને બહાર જઈએ તો પછી. ફરી વરસાદ આવે બીમાર પડવાની દીક લાગે.
હા રેનકોટ પહેરીને જવાનું તમારે.
હમ.
તો પછી બહ આમ ટેન્શન નહી. મારા મમ્મી કેહતા હતા કે વરસાદમાં નઈ ને તો. પેલું રોગ ને બધું જતું રહેે ચામડી ન.
હમ અઢાઈ થઈ હોય તો બધું નીકળી જાય. બડી બધી છે.
હા તમે ના આવ વરસાદમાં.
હા વરસાદમાં ના આવું ને વરસાનમાં ના આવું પણ.
હા.
ઘનમાં નાવાનું કે બારે જવાનું એક હમ પણ. વાતાવરણ સારું હોય ને તો બહાર ફરવા જ સામાં. વરસાદની વરસાદમાં ના આવેને સારું લાવે. ઘણી વાર તો સામેથી પલળવાનું ગમે. આમ જો તો વરસાદમાં. અમ એમ થાય કે મન ખોલીને વરસાદ માં - આણ આમ પલળવાનું. અને જાતે જ અને પુશ થઈ જઈ આપે વરસાદ એ સરસ જ છે.
હ સારું ચલો આવી રીતે ફરી વા ફોન કરીશું.
હા હા.
અચ્છા.
હમ.